હલો.
કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
શું ચાલે છે
કઈ ની બસ જો અત્યારે વુમેન એમ્પાવરમેન્ટ નું ચાલે છે મહિલાનો વિકાસ ઓ વિશે એમાં ઘણી શું કેવાય સારી યોજનાઓ આવેલી છે એનો એમાં ફોર્મ ફિલ કરતી હતી અત્યારે આપડા સર કાર દ્વારા કેટલી સરસ યોજનાઓ બાર પાડવામાં આવી છે એમાં એક ઓલું બિઝનેસ વાળું છે ને એમાં જેમાં આપણે લોન આપે છે સરકાર
હા એ સાચું કીધું તમે આજકાલ મહિલાઓનો વિકાસ માટે ખુબ જ જરૂરી છે આ બધું કારણ કે જયારે આપણે અમ અ વાત કરીએ કે પેલાના જમાના માં જ્યારે મહિલા ને ભણવાની પણ તક નોતી મળતી એ શું કેવાય કે મહિલા ને ઘરની બહાર પણ નીકળવાની તક નહોતી મળતી બસ ખાલી ચાર દિવારીની અંદર રહેવાનું એટલે મહિલા વિકાસ માટે બવ જરૂરી છે.
હમ્મ
ના મહિલાઓના વિકાસ માટે અત્યારે સરકાર દ્વારા કેટલી સરસ યોજનાઓ બહાર પાડવા હોય છે તો બિઝનેસમાં લોન આપે છે એટલે મહિલાઓ પોતાનો બિઝનેસ ખુદ વિકસાવી શકે છે પછી અ બીજી ઘણી એવી અ શિક્ષણમાં પણ શું કેવાય છે. શિષ્યવૃતિ આપે છે મહિલાઓને પછી અ લેપ ટોપ આપે છે સારા માર્કે પાસ થયા હોય એને સાયકલ આપે છે ઘણી ની સહાયો કરે છે સરકાર
હા એટલે સરકાર તો આપણને મદદ કરે જ છે અને આપડે પણ બને ત્યાં સુધી ઉત્સાહિત બીજાઓને પણ આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ કે મહિલા ઓ બહાર નીકળે શિક્ષિત થાય સામાજિક રીતે અને આર્થિક રીતે પણ હવે નિર્ભર થાય એવું આપણે બધાને સમજાવવું જોઈએ કારણ કે આજના જમાનામાં જો મહિલા એક આગળ હશે તો એ એના બાળકને પણ ભવિષ્યમાં સારું શિક્ષણ આપી શક શે કે સમજણ આપી શકશે, જો માતા જ પોતે ભણેલી નહી હોય કે શિક્ષિત નહી હોય
હમ્મ, સાચી વાત છે બાળકને શું શીખવાડ છે, અત્યારે તો મહિલાનો વિકાસ એટલે મહિલાનો જરૂરી છે. આપણા સમાજ માટે બી એટલું જરૂરી છે, મહિલા ના વિકાસથી આપડો સમાજ ભી કેટલો આગળ આવી શકે છે.
હા એજ ને અત્યારે આપડે જોયું મેં તો વચ્ચે વાં ચેલું કે મહિલાને નેશન બિલ્ડર કહેવામાં આવે છે કે, ખરેખર એવુંજ છે ને જે મહિલા જે એક આગળ બાળકને જન્મ આપે છે, ને એમ પેઢી દર પેઢી નવા બાળકો પણ જન્મે છે ને આ પ્રદેશ પણ આગળ આવે છે તો એના માટે પણ અમ જો મહિલા જ વિકસિત હશે એને પોતે જ અ પાછળ હશે કોઈ વાત બાબતમાં જો એને સામાજિક રીતે ખબર નહી પડતી હોય કે એ બધું જ્ઞાન એને જો ઓછું હશે તો એ અ બાળકોને શું શીખવાડશે એને આગળની પેઢી શું શીખશે એની પાસેથી?
સાચી વાત છે. અત્યારે તો મહિલાઓ બધા ક્ષેત્રમાં સારી રીતે સરસ આગળ વધી રહી છે. કેટલો સરસ વિકાસ થઈ રહ્યો છે, અત્યારે બધી મહિલા શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે એ આપણા દેશ ખુબ સમાજ માટે ભી ખૂબ સારું કેવાય કે, મહિલાઓ નો એટલો સારો વિકાસ થઈ રહ્યો છે.
હા એ તમે સાચું કીધું આજકાલ તો મહિલા ક્યાં સુધી પહોંચી ગઈ છે પાયલોટ સુધી બની છે વકીલ છે પોલીસ છે ડોક્ટર છે, આ ઘણા બધાજ અત્ર મહિલા આગળ વધી રહી છે એ ખરેખર સારી બાબત છે, કારણ કે જો મહિલા એ બધી રીતે ત્યાં આગળ રેશે તો આપડો દેશ પણ આગળ વધવાનો જ છે.
સાચી વાત છે મલાવ આગળ મહિલાઓ લગભગ બધા શર છે ડોક્ટર ન સરસ નેતૃત્વ બતાવી રહી ઠી છે આગળ
હા.
અને મહિલાઓ ખુબ પ્રગતિ કરી છે ભારતમાં અ હા સાચી વાત છે. અત્યારે તો નથી આ સુપ્રીમ કોર્ટે બી મહિલા અ મહિલાઓના પક્ષમાં કેટલો સરસ હમણાં જ ફેસલો આપ્યો છે કે કોઈ બી હાઉસવાઈફ હોય કે કોઈ ભી ઘરનું કામ કરતી સ્ત્રી ભી, ઈ એક શું કેહેવાય અ મફતમાં એ નથી કોઈ ફ્રીઓફ સેવા આપતી હાન, એને ભ સેલેરી દર મહિને આપવી જોઈ, હા. એટલે અત્યારે તો મહિલાઓના સપોર્ટમાં સરકાર દ્વારા ભી કેટલું સરસ કામ કરવામાં આવી રહ્યું છે. પછી આપડી સુરક્ષામાં સરસ કાર્ય કરી રહ્યા છે. આપણે, આપણા હકો નું રક્ષણ ઘણી જગ્યાએ અ અ આપડા મહિલાઓના હકો નું રક્ષણ મળી રહે છે સારી રીતે. ભારતમાં તો.
સાચું કીધું, એટલે આપને અત્યારે નવી નવી જગ્યાએ આપણે જોતા હોય કે મહિલાઓના વિકાસ માટે, સરકાર જે બધું કાર્ય કરી રય છે એનું જાહેરમાં પણ બોર્ડ અ શું કેહેવાય કે પત્રો લગાવેલા હોય કે બેટી બના બેટી બચો બેટી પઢાવો એવું બધું, સરકાર જે નારા લગાવીને લોકોને પ્રોત્સાહન આપે છે કે જે, મહિ મહલા એક પોતે આગળ વધશે તો દેશમાં પણ વાંધો નહી અને, એનું ભવિષ્ય વિષ્ય પણ સારું રહેશે, આપણે જોતા જોઈએ કેણી મહિલાઓ આજકાલ અ પહેલાના જમાનામાં જે મહિલાઓ ઘરમાં ને ઘરમાં રહેતી હતી જો ક્યાંક બાર નીકળવાનું થાય તો એ પોતે જ અચકામણ અનુભવતી હતી કે હું આગળ શું કરીશ અને પોતે ને કઈ ખબર નહતી પડતી પણ આજકાલ જે આ વિકસિત દેશમાં જે એને હવે, આટલો બધો વિકાસ સારો થઈ રહ્યો છે તો એ ખુબ સારી વાત કેવાય.
હા સાચી વાત છે તમારી સારો વિકાસ થઈ રહ્યો છે ભારતમાં. સરકાર દ્વારા કેટલું સરસ કાર્ય ભી કરવામાં આવે છે બે હજાર આ ઉદ્યોગ ના પ્રોત્સાહનનુ છે પછી મહિલા વિકાસ રાષ્ટ ટ્ર અ અધિકાર આધાર વાળું કઈક કાર્ય કરે છે, ઘણા કાર્યો એવા કરે છે
હા સરકાર આજકાલ બચત યોજના બનાવીને જે મહિલા મંડળ અ જે બચત યોજના કરીને જે મંડળ ચાલ લાવે છે એના થકી એ લોકો લોન પણ આપે છે અને એ એના પરથી ઉદ્યોગો નવા શરૂ કરી શકે છે
હમ સાચી વાત છે, અત્યારે તો મહિલાઓ કેટલા સરસ ઉદ્યોગો ચલાવે છે અ ચલાવે ભી છે આપડે ઓલસાટેક અ ઇન્ડિયામાં નથી આવતું બે મહિલા જ એન્ટરપિમિયર છે વિનિતાજી અને અ બીજી અ બીજી ઓલી વુમન છે બંને મહિલાઓ જ છે, કેટલા કરોડના બિઝનેસ ઈ સંભાળે છે ને
હમ ના ના ખરેખર આપડે પણ એનાથી થોડુંક પ્રેરણા લેવી જોઈએ કે આપડે પણ થોડું ઘણું અમ આગળ વધીએ અને બીજી મહિલાઓને પણ આપડે કેવું જો ઈએ કે જેમ બને એમ થોડું ઘણું આપણે જે નવું શીખ ખવા મળે એ શીખીને આગળ વધીએ કેમ કે મહિલાનો વિકાસ એજ સાચો વિકાસ છે
સાચી વાત છે, મહિલાનો વિકાસ એ જ સાચો વિકાસ મહિલાનો અ મહિલાનો તો વિકાસ થશે તો જ આખા ભારતમાં બધા નો વિકાસ સારી રીતે થઈ શ કે કારણ કે એક મહિલા એક મા ભી હોય છે તો મા જેવું એના છોકરા ને શીખવે તેવો અ તેવો છોકરો એટલો જ આગળ અને સારો હોશિયાર બને જેવા સંસ્કાર મળે એ રીતે તો મહિલાનો વિકાસ તો ખુબ જરૂરી છે,
હા એ તો તમે એકદમ સાચું કીધું કેમ કે આપ પણે જોતા હોય કે ગામડામાં આજકાલ અ ગામડાની જે સ્ત્રીઓ હોય કે મહિ લા હોય એ લોકોને અ જો શિક ક્ષણ ઓછું મળતું હોય ભણવા માટે એટલી બધી તકો નથી મળતી એટલે એના હિસાબે લોકો શહેરમાં જો આવવાનું થાય અને આજે આજકાલની જે ટેકનોલોજી છે એનો પણ યુઝ કરવાનું થાય તો એ નથી વાપરી શકતી જે કોમ્પ્યુટર છે આ લેપટોપ છે એ લોકો ને ચલાવતા નથી આવડતું કારણ કે એ લોકો એટલા શિક્ષિત નથી જો આજકાલ તો બધું ટે કનોલોજી દ્વારા જ કામ થઈ રહ્યું છે આપણે જોતા જ હોય કે ફોન પણ આપણે એક ટેકનોલોજી છે જે અમુક જે શિક્ષિત મહિલા નથી એને ફોન પણ ચલાવવામાં બીક લાગતી હોય છે, એટલે એક મહિલાનો વિકાસ છે તે ખુબ જ જરૂરી છે,
સાચી વાત છે અત્યારે એક નાનું થી નાનું કામ કરવું હોય ને તો ભી અત્યારે ડિજિટલ થઈ ગયું છે એટલું અ ડિજિટલ થઈ ગયું છે ને કે અત્યારે શિક્ષણ પ્રાપ્ત કરવું ખુબ જરૂરી થઈ ગયું છે એના વગર તો કઈ ભી નથી મહિલાઓને અત્યારે આપણે કોઈ ને પૈસા ભી સામાન્ય મોકલવા હોય તો અત્યારે કેશ બધા ઓછા મોકલે છે બધા ઓન લાઈન પેમેન્ટ જ વધારે કરે છે તો આપણે જો એજ્યુકેશ શન લીધું હશે મહિલાઓ એ તો તે માટે જાગૃત થશે અને બધ ધી ટેકનોલોજી અને બધી સરસ નવી નવી અ અવનવી જે પદ્ધ તીઓ છે ડિજિટલાઈઝેશન બધી શીખી શકશે
હા સાચું કીધું અને આપડે જો તા જ હોય કે અમુક જગ્યા એવું બનતું હોય કે મહિલાની જે શક્તિ હોય એનો દુરુપયોગ થતો હોય કે જે મહિલાને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવતી હોય છે, પણ જો એ જ મહિલાને જો પોતાના હકો અધિક ની ખબર હોય કે જો હું મારા હકમાં હું બોલીશ. કે હું પોલીસ પ્રશાસન ને આગળ કેવી રીતે મારે જાણ કરવી એ બધી જો એને માહિતી હોય તો એને કોઈ હેરાન કરવામાં આગળ વધશે આગળ આવશે નહી કારણ કે પોતે હકો જાણતી હશે કેમ કાયદા ક રીતે કઈ રીતે આગળ વધવું જો એને બધી ખબર હશે. તો કોઈ પણ રીતે એને હેરાન કરવામાં આવશે નહી.
હા સાચી વાત છે, એના હકો. કોઈ રીતે ભી પરેશાન નહી થાય એ એનું પોતાનું શું કેવાય. જાતે કરી શકશે કોઈ ભી એવું કાર્ય હોય. સાચી વાત.
કેટલા કિસ્સાઓ બને છે, આપણને સાંભળવા મળે છે.
હમ છે, જ સારું આપડે કેટલી સરસ મહિલાઓ વિશે અવનવી વાતો કરી. ચાલો આપડે પછી ભી હવા ટોપિક ઉપર કરતી ચાલો મળીએ.
હા ભલે ત્યારે.